હેલો નમસ્કાર નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો?
તમે કેમ છો મિતેશભાઈ?
મજામાં છું એકદમ સરસ તમે કેમ છો આદિત્યભાઈ?
બસ ભૈલા મજામાં અહિયાં તો ખુબજ તમારે ત્યાં શું કે છે વરસાદ?
વરસાદ નથી ભાઈ તમારે ત્યાં શું કે વરસાદ?
અહિયાં તો જોરદાર છાંટા પડે છે વરસાદ ન
પી લીધું?
બસ બસ પતી ગયું અહિયાં ન નાસ્તો આજે હું તમારી માટે કંઈક નવું લાવ્યું છું ને ખૂબ જ એટલે તમે કહેશો કે ખુબ આનંદમય વિષય લાવ્યો છું કે તમને આના ઉપર પર વાત કરીને ખુબ જ આનંદ આવશે. તમે પૂછો કે શું લાવ્યો છે ભાઈ?
તો એવું એવું કઈ તમે કઈ વસ્તુ રહ્યું કે એમાં આનંદ બી આવે. મજા આવવાનો છે તમે મને પેલા કયો ભાઈ કઈ વસ્તુ છે મને
અરે બકા તને કેવું છું કે જે અહિયાં જે છે આપણેે આજે વાત કરીશું ભારત સરકાર ઉપર ભારત સરકારે શું શું પર્યાવર્તન હા તમે કેવો તો ભારત સરકારે શું શું પરિવર્તન કર્યું શું એટલે નકામ કર્યું ને કેવું આપડું ભારત ચાલતું છે પચતર સાલ એટલે પચતર સાલ પેલા વર્ષથી પેલાથી અને આજ સુધી શું શું બદલાવ આવી ગયું ભારતના વિવિધ પ્રકારોના રાજ્યમાં એ આપણે ડિસ્કસ કરીશું તેમાં તમને આ વિષય ઉપર વાત કરીને તમને ખુબ જ આનંદ આવશે હું મારા દિલથી કહી છું.
સરસ સરસ સરસ. કઈ નહી ચાલે ચ વાત કરીએ આપડે વિક ભ વિકિત ભારત માટે વાત કરીએ.
અરે વાંધો નહી વાંધો નહી મિતશભાઈ વિકસિત ભારત માટે તો શું આપણે બધું જ ખબર છે આપણે વિકસિત ભારત બી થઈ ગયું ને અમારું જે સનાતન ભારત છે એ બી એમાં આવી ગયું.
સ્ટાર્ટ કર ટોપિકા સ્ટારટ
જો વિષય એવું છે વિષય વિષય એવું છે કે આજની સમયોમાં તમે જોશો કે ભારત સરકારે આપડી ભારતમાં જે એકસો ચાળસ કરોડ જનતા છે. એમની માટે ખૂબ જ એટલે ખૂબ જ એમ લોકોને ફેસિલિટી આયપી છે. ખૂબ જ એ લોકોએ છૂટ આયપી છે કે તમારે અહ આ આજની જે કે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ મુખ્યમંત્રી બન્યા છે, એ લોકો એ વ અલગ અલગ વિષય અને વિષયો પર કીધા છે કે ભાઈ તમારે બે-બે બાળક કો હોવા જોઈએ. બે-બે બાળક ને બે શિક્ષણ એટલે ત બે બાળકો હોય તો તે લોકોએ સરકાર એટલે તેમની પોતાની શાળામાં એ લોકોએ મુફ્ત શિક્ષણ આપી દેશે એવું નિર્ણય લીધું છે. કયા-કયા રાજ્યોમાં એવું છે? કે કોઈ તમે ત્રણ બાળક કરશો કર-કર કરશો? કે તમે ચાર બાળક કરશો તો તમને મુફ્ત શિક્ષણ નો લાભ નથી મળે છે. તમે આ વાતને શું કેહો છો કે આ શિક્ષણ માટે જે ભારત સરકાર કરે છે એ સરસ છે?
પેલા તો મને એમ કયો ત્રીજો એમ મને હમજો તે મારી વાત, તમે જેમ કીધું ત્રીજો બાળક હોય તો હું થાય?
અરે એવું છે અહ કે એવું છે કે ટ્રેન જે ત્રીજો બાળક હોય જેમ કે ભારતને તમે જો શો કે ખૂબ જ તે જનતા ખુબ જ વધી ગઈ છે. પોપ્યુલેશન એટલી ઉપર થઈ ગઈ છે. ના માટે એને કંટ્રોલ કરવા માટે, હા એને કંટ્રોલ કરવા માટે ભા ભારત સરકારે વિવિધ પ્રકાર ના એ લોકો એ આવું નિર્ણય લીધું છે. કે આ લોકો એ ખૂબ જ એટલે ધ્યાનથી એ લોકો ઉપર વાત તો તમે તમને શું લાગે કે ત્રણ એટલે આવા શિક્ષણ-શિક્ષણ માટે જે ભારત સરકાર કરે છે, એ સરસ કરે છે અથવા કે ખરા ગલત કરે છે?
સરસ જ કરે ભાઈ મને તો એમ જ લાગે, પન પછી સરકાર નો જે નિર્ણય હોય પછી એના પર તો આપડે કઈ કેવાય નહી. પણ જે બી સરકાર કરે આપણા હિસાબે તો સરકાર હારી જ કરતી સે. આજના પંદર પહેલા વીસ વર્ષ પહેલા તમે જોઓ તો ભારત ની હાલત કેવી હતી, ને આજે કેટલી ડેવલોપ થઈ ગઈ છે ને આજે કેટલી ટાઈપ હતું આપડા અંગ્રેજ બધા રાજ કરીને આપણા ભારત પર ગયેલા એના પછી તે આપણે ભારત એમ ભારત આપણું એવું હતું કે સિચ્યુએશન એમ લાગતું જ નથી. આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું હાલ હતું. જે આપડું જે હારું'હારું મંત્રી નથી આવતો કે પ્રધાનમંત્રી હારું કોઈને આવીને જો આ નહી કરતો તો પછી આજના ટાઈમ પી આઈ જોતા ને આ પછી આપડે ગૂગલ પે આ બધું ટેકનોલોજી આઈ એ બધું ભી આપડે નહી જોતા મને તો એમ લાગે.
તમે એકદમ સાચી વાત કીધી મિતેશભાઈ. ભારત સરકારે આ-આ દ્રશ્યથી જોયું છે કે કલ આ એ જે એકસો છતીસ એકસો ચાળીસ કરોડ જનતા જે છે હિન્દુસ્તાનમાં એ લોકો માટે ખુબ જ સ્કીમને ખુબ જ એટલે એ લોક કોને હોસ્પિટલ નું ને ખૂબ જ એવા સરકારી હોસ્પિટલ થઈ ગયા. ને ખુબ એવી સેવા એ ચાલુ કરી છે ભારત સરકારે, કે એમના માટ ટે, હા મેડિકલ કોલેજ આવે અને શિક્ષણ માટે એને ખુબ જ બાળકો માટે ટે ખૂબ જ એ લોકો એ ભારતે ખૂબ જ કોન્ટ્રિબ્યુશન કર્યું છે. તમે જો શો કે આજની ટાઈમ પર જે ટેક્સ છે, એ ટેક્સમાં ખૂબ જ એટલે સડન એટલે અચાનક એટલી ઉઠાવ આવી ગઈ છે ટેક્સમાં, કે લોકો ટેક્સ નથી ભરી શકતા. પણ કોઈ-કોઈ જગ્યા કોઈ-કોઈ રાજ્યમાં જેવા કે તમે કહેશો યોગી આદિત્યનાથની રાજ્યમાં કે આવા ભૂપેન્દ્રભાઈ પટેલ ની રાજ્યમાં એવું છે કે તમે જો ગરીબ હો કે તમારી જે ઈન્કમ છે તે ત્રણ લાખ થી નીચે હોય હ તો તમે એવું કરી શકો છો કે ત્યાં તમે ત્રણ લાખની ઇન્કમ નીચે બતા તો તમને એ ટેક્સ ફ્રી થઈ જાય છે
હ મારા હિસાબ થી આદિત્યભાઈ આદિત્યભાઈા તમને તમને એક વાર આપડે બ ચેક કરવા પડે કેમ કે મારા હિસાબ થી આપણે કે ત્રણ લાખ રૂપિયા નું નથી કઈ વસ્તુ આપડે બાર લાખ નું થઈ ગયું છે ટેક્સ વાળું તો તમને કઈ મિસ ઇમોશન એટલે કોઈ પ્રોવાઈડ કર્યો હશે ને તમે કોઈ એમ કેમ કે આજના ટાઈમ પર બધું બધા લોકો એમ ઓનલાઈન કઈ બી વસ્તુ તું ફેક મી ન્ફોર્મેશન લ મ ન્ફોર્મેન કોઈને આવે ને તો બધા લોકોને એમ જ લાગે કેમ ત્રણ લાખ પર તો ટેક્સ નથી લાગતી તો મને જેટલું ખબર છે ને બાર લાખ રૂપિયા થઈ ગયા આપણે તા આપણે નીતા સીતારમન જે છે એ મેડમ આપડી ફાઈનાન્સ મિનિસ્ટર એમને એમ કીધું હતું કે બાર લાખ રૂપિયા જે તમે બાર લાખ થી વધારે જો તમારા થાય તો તમારે ટેક્સ લાગે
તેજભાઈ તમે જે છો તમે જો તમને પોતાને ખબર હશે તમારું પોતાનું શોરૂમ છે તો તમને ખબર જ હશે કે તમારે ટેક્સ એટલે કેટલું માધ્યમ છે ટેક્સ કેટલી જિંદગી ખરાબ થાય છે ટેક્સ નો એટલે કોઈ ગરીબ માણસ ટેક્સ નથી ભરી શકતા હોય એ લોકોને કેટલી કેટલું એટલે પ્રોબ્લેમ થઈ જાય છે
તમારી તમારી વાત સાચી છે જે બાર લાખ રૂપિયા વરસમાં કોઈ કમાવતો હોય તો એ ગરીબ તો નહી કેવાય કેમ કે બાર લાખ રૂપિયા બહુ થાય આજના ટાઈમ પર જે મિડલ ક્લાસ હોય એ બી એ લોકો બી એટલે બાર લાખના અંદર આવી ગયા તો લ ક્લાસ કહેવાય અમીર હોય જે બાર લાખ થી વધારે એ લોકોને ઈન્કમ એટલે ઈન્કમ એટલે પ્રોફિટ જે છે ને
હમ હમ નઈ નહી એકદમ એકદમ ખરા એકદમ ખરા જેમ કે તમે કશો જે હમણાં જો વરસાદનુંું મોસમ આવી ગયું સરકારે એવા રોડો આપ જે ભારત દેશમાં ને આવા ગુજરાતમાં એવા રોડ બનાવ્યા છે કે આપ બારિશ ના ખાલી છાંટા પડીેને એટલો નુકસાન થઈ જાય છે રોડને અને ઘણા બધા લોકો એ માટે એ લોકો પોતાની જાન બી ખવાઈ દે છે તમે શું કે છો કે એટલે ભારતના રસ્તાઓમાં જે સરકાર કાર્ય કરે છે એ સરસ કાર્ય કરે છે
અ સરસ જ કરતા છે રોડ બધું સારું બ બનાવતા છે પેલા એમ તમે કહી શકો કે રોડ ચાલો થીજ છે કોઈ કોઈ જગ્યા એમ બી છે કે ભાઈ રોડ સારું નથી પણ હું છે ભાઈ જો સરકાર ઉપરથી આજ્ઞા આપે ને પછી વચમાં એમ આપતું આપતું આપતું બધું
માં જે લોકો હોય એ લોકો બરોબર પૈસા ના હિસ્સા ખાઈ દે છે
કટિંગ થાય તો એનાથી શું થાય આપડ રોડ ન જે માર્જિન જે હોય એ ઓછું થાય તો પછી તો તમને ભાઈ જેવું તે મારું પયા હોય એવું તમારને પ્રોડક્ટ મળવાનું છે ભાઈ
હમ બરોબર કેમ કે છે કે મે મે જો મે જો ગુજરાત રહેવું તો મને એવું ખબર છે કે મને જે છે ને આ અહીંયાની રોડો ઉપર ચાલતા ખુબ જ તકલીફ થાય છે કેમકે અહીંયાના જે રોડ છે એ ખૂબ જ એટલે એવા છે કે અયા જે છે કે અહીિયાયા ગ્ઢા પડી ગયા છે અને કોઈ કોઈ રોડ એવા છે જે જેના સરફેસ ઉડી ગયા છે તો એની માટે હું કેશું કે સરકારે એટલા નકામ કામ કર્યા છે કે કોઈ કોઈ લોકો લોકોની મદદ કરવા માટે એ લોકોએ રોડનું એવું હાલ કર્યું છે કે ખૂબ જ મુશ્કેલ કેલી થાય છે લોકોને ફરવા માટે પર્યટકો બી આવે તો એમને બી ખૂબ જ ફરવા માટે ખૂબ ખૂબ જ એટલે તકલીફ થાય છે
નહી એ ટોપિક પર તો એ કેવા કે ભાઈ સરકારને એ ટોપિક પર તો હારું કામ કરવાનું હોય હોએ પણ ભાઈ એ તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ સરકાર હા સરકાર ઉપર થી ફંડને આપે એ બધું થાય તો પછી તો કટિંગ થાય તો એના લીધે એ બધું થાય પણ આપણને આપડે એમાં કઈક સકે પણ આપણાથી એ જ છે કે ભાઈ આપણને
હ સતર્ક રહેવું જોઈએ સતર્ક રહેવું જોઈએ
હા સતક કેમ ખાડાવાડા બધું
હા એ લોકોને જોઈને ચલવાનું જો આજે આપે આપણે છે ને આઝાદીને પછત્તર વર્ષ થઈ ગયા આજે પણ આપણે એટલા મોટા ઈન્ડિપેન્ડ ડે કે આપણે ગણતંત્ર દિવસ એવું બનાવે છે હિન્દુસ્તાન તાન ને કે આપણને જીવનમાં ખૂબ જ એટલે મો મોટી અધિકારી લઈ લીધી છે પણ તમે તમને જો ખબર હશે કે જે ભારત સરકાર એ આપણા જે બી સ્વાથ માટે કે જે બી એટલે આપણને જે મદદ કરી છે એ ખૂબ જ પ્લે ઈમાનદારીની અને બૈમાની ની બી ક્યાં ક્યાંક દોષ છે તો તમને ખબર હશે કે સરકારી જે પોલીસ વાળા હોય એ લોકો કેટલું ઘૂસ ખાય છે એ આજના ટાઈમ પર તમને બી ખબર છે ઘુશ ખાઈને એ લોકો એ લોકો ખૂબ જ પ્રકારનું બદલી રહી છે સિસ્ટમ બદલી રહી છે તમને શું લાગે આ ઘૂસ ખાવાનું એટલે
એ તો આપડે એના પર કઈ વસ્તુ આપડે કરી નહી શકી કેમ કે હું છે તમે જો કઈ અવાજ ઉઠાવોને તમને બી એમ જેલમાં રાખી દ આજના ટાઈમ પર તો એવું ચાલે તમારા પર કોઈ કેસ લખીને એ લોકો તમારે તમને અંદર લખી મૂકે કેમ કે એ લોકો તો કરતા જ છે એ લોકોને ઉપર વાળા બી કરતા છે એ લોકોને ઉપર વાળા બી કરતા છે પછી સીએમ
હમ એ આ બહુ મોટું ચેન છે તમને એવું લાગે છે કે આ બહુ મોટું ચેન્ છે હને
હા મને એવું લાગે
તમે ગલત નથી નથી પણ તમને ખબર હોય કે જે રેલવેમાં બી હોય કે ઘણા બધા ચેન્જીસ જે ભારત સરકાર કરે છે કે લોકો લોકોને જે તે હમળા જે છે નવું વંદે ભારત કરીને એક ટ્રેન આવી છે જે તમારું ટાઈમ બી બચ બચાવે ને ખુબ જ રફતાર રીતે એ એનું ડિસ્ટન્સ કવર કરે છે
હા એ તો છે હારી ટ્રેન છે મારા હિસાબથી મેં એક વાર ટ્રાવલ કર્યો ઉજ્જૈન કેલા અમે દોસ્તારા હાથે એમા બ‌ઇને ગેલા તો કેમ કે એટલી સરસ ટ્રેન છે તમને બે બે એટલે જમવાનું આવે જ તમારે નાસ્તા કરવા હોય જાય તમે રી એટલે એ બું જે ફેસિલિટી ઇન્ડિયામાં હોય તો ઈન્ડિયા અમને ખબર પડી જ બધાને ખબર પડી જાય એવું એટલે ડેવલોપ થતું છે
હમ ખુબ જ આગળ વધતું છે પણ જે છે રેલવેમાં આજ ભી તમે જોશો
બી તો પછી તો તમે એમ બી તમે જો અમડે બીજા ટ્રેનમાં બી અમે ટ્રાવેલ કરીએને તમે એમ હુઓ તો આજુબાજુળ ખરાટે મારે એ બધું વસ્તુથી અમે મારું નિંદ ખરાબ થાય એ બધું ભી અમે બહુ જોયલા
જો મિતેશભાઈ એવું હોય કે આજની ટાઈમ પર આપણા ભારત દેશ ના લોકો જેટલા બેમાન થઈ ગયા છે કે એ લોકો જે રેલવે જેવી આટલી સા સરસ સુવિધામાં એ લોકો અ ટિકિટ નથી દેતા ટિકિટ ના લે તો એ લોકોને એટલે ખુબ જ તક
આજના ટાઈમ પર પચીસ થી ત્રીસ ચાલીસ પર્સન્ટ છે ને પબ્લિક ટિકેટ નહી લે ને ફરે એમ જ ફ્રી ને બ્લેમ પ પછી ગવર્મેન્ટ ને ને પછી એમ કરે જયારે એકાદ વાર લઈ લે ને પછી એ એનપીટીને હમેને ઉભી રહેે.
એકદમ બરોબર કેવો છો હું. તમારી વાતને ટીપ્પણી લઈને હું કે છું કે આ જે છે આ બહ ખરાબ થાય છે. કેમકે જે લોકો બેમાની કરે છે એના માટે આટલું પ્રસંગ નહીં હોવું જોઈએ. જો તમે જો કે છો મને તો તમારી